હેલો.
હલો.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં તમે કેમ છો.
હા બસ મજામાં. તો આજનો વિષય છે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પદ્ર આદતો.
સારું.
તો ઈ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરવા આવી છું આયા. તો સૌથી પેલા હું એક. સુંદર સુું વાક્ય કહેવા માંગુ છું કે સ્વચ્છતા એ અડધું. સ્વાસ્થ છે. આ વાક્ય આપણને શીખવે શીખવાડે છે કે જો આપડે સ્વચ્છ રહીશું. તો ઘણા રોગો થી. બચી શકીશું સ્વચ્છતા માત્ર શરીરને સાફ રાખવાનું નામ નથી પરંતુ મન. ઘર આસપાસનુંું વાતાવરણ અને જીવન શૈલીને પણ સ્વચ્છ રાખવાનો એક સારો સંસ્કાર છે.
સાચી વાત છે.
આજના સમયમાં લોકો પોતાના કામમાં ખૂબ વ્યસ્ત બની ગયા છે. પરંતુ જો આપણેે સ્વચ્છતા પર ધ્યાન ના આપીએ તો આપણું સ્વાસ્થ બગડી શકે છે. તેથી સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
બરાબર સ્વ ચ્છતા એટલે આપણા શરીર, કપડાં, ઘર, આસપાસનું વાતાવરણ અને આપણે જે વસ્તુ વસ્તુઓ વાપરીએ છીએ તેને ચોખ્ખું અને સ્વચ્છ રાખવું. હાઈજીન એટલે એવી સારી આદતો. જે આપને બીમારીઓ થી બચાવે અને સ્વસ્થ રાખે છે
હા! એ તમારી વાત એકદમ સાચી છે. વ્યક્તિગત સ્વચ્છતા કેવી રીતે રાખવી જોઈએ કે, સૌથી પહેલા આપણેે પોતાની સ્વચ્છ તા જાળવવી જોઈએ. દરરોજ સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરવા, દિવસમાં બે વખત દાંત સાફ કરવા. અ નખ સમયસર કાપવા, વાળ સ્વચ્છ રાખવા, ભોજન પહેલા અને સૌ ચાલય પછી સાબુથી હાથ ધોવા. આ બધી સારી આદતો આપણને ઘણા ચેપી રોગોથી બચાવે છે. જો આપણેે વ્યક્તિ વ્યક્તિગત સ્વચ્છતા જાળવશું તો આપણને તંદુરસ્ત, તો આપણે તંદુરસ્ત રહીશું અને આત્મવિશ્વાસ પણ વધશે.
એકદમ સાચી વાત છે. અ વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે આપની આસપાસની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. માત્ર પોતાનું ઘર નહીં. પરંતુ, આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખવું જોઈએ. રસ્તા પર કોઈ વાર કચરો ન ફેંકવાનો. અને ફેંકી પણ દઈએ તો એને ઉઠાવીને તરત ડસ્ટબિનમાં નાખવું જોઈએ. પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો, જાહેર સ્થળે ગંદગી ન કરવી. કચરાને સૂકો અને ભીનો એમ અલગ કરવો અને વૃક્ષો વધારે વાવવા જોઈએ.
હા! એ તમે એકદમ સાચી વાત કીધી છે. ઘરની સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે. ઘર એ આપણું પ્રથમ શિક્ષણ સ્થાન છે જો ઘર સ્વચ્છ હશે તો પરિવારના બધા સભ્યો સ્વસ્થ રહેશે. ઘરમાં દરરોજ સ સફાઈ કરવી. કચરો કચરા પેટીમાં નાખવો. રસોડું અને બાથરૂમ સ્વચ્છ રાખવા. પાણીનું અ પીવાનું પાણી ઢાંકીને રાખવું. મચ્છર અને માખ ખીઓથી બચવા માટે ઘરની આસપાસ પાણી ભરાય ન રહે તેનું ધ્યાન રાખવું. સ્વચ્છ ઘર સુખી પરિવાર નું પ્રતિક છે.
સાચી વાત છે. ઘરની સ્વચ્છતા કર્યા પછી આપણે ખાવા પીવાની સ્વચ્છતા પણ કરવી જોઈએ. આપણે શું ખાઈએ છીએ તે પણ ખુબ જ મહત્વનું છે. હંમેશા તાજું ખાવું જોઈએ. ફળ અને શાકભાજી ધોઈને ખાવા. શુદ્ધ પાણી પીવું ખુલ્લામાં મળતું ગંડું ખાવાનું ટાળવું જોઈએ અને ખોરાક હંમેશા ઢાંકીને રાખવો જોઈએ
એકદમ એકદમ સાચી વાત છે. શાળા ની સ્વચ્છતા પણ આપણી માટે જરૂરી છે. વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે કે, શાળા ને પણ સ્વચ્છ રાખીએ. અ વર્ગખંડમાં કચરો ન ફેંકવો. બેન્ચ અને દિવાલો પર લખવું નહીં. શાળા ના શૌચાલયો ને અ સ્વચ્છ ઉપયોગ કરવો. વૃક્ષો અને છોડ નું રક્ષણ કરવું. જો દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી સમજે તો આખી શાળા સ્વચ્છ અને સુંદર બની શકે છે.
એકદમ સાચી વાત છે. પછી માસિક સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. છોકરીઓ માટે માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી જોઈએ સમયસર સેનેટરી પેડ બદલવો હાથ સારી રીતે ધોવા. સ્વચ્છ કપડાં પહેરવા. શરીરની સફાઈ રાખવી ઉપયોગ કરેલો પેડ યોગ્ય રીતે ફેકવો જોઈએ. આ બાબતમાં શરમાવાની જરૂર નથી આ સ્વાભાવિક પ્રક્રિયા છે.
હા એ તમે એકદમ સાચું કીધું છે આ વાત ઉપર કોઈ વાત પણ ન કરે અને પછી. અને જો કોઈ અગર કોઈ હોય કે જેને ન હજી ખબર પડતી હોય. કે આવી રીતે પેડ નું શું કરવુંને ક્યાં કઈ રીતે સાફ કરીને ફેંકવું. તો પછી એનો એ એનાથી કેટલા ગંદગી પણ ફેલે છે અને ઘણા રોગ. પણ ફેલાય છે એ તમે બહુ. સાચું કીધું છે હા જાહેર સ્થ સ્થળોની પણ સ્વચ્છતા રાખ રાખવી જરૂરી છે રસ્તા બગીચા બસ સ્ટેન્ડ પછી રેલવે સ્ટેશન અને જાહેર સ્થળો પણ આપડા જ છે. જો આપડે ત્યાં કચરો ફેંકશું તો આખું વાતાવરણ ગંદુ થઈ જશે. તેથી આપણને જ્યાં ત્યાં થૂકવું નહી. પ્લાસ્ટિક નો કચરો રસ્તા પર ન નાખવો ડસ્ટબીન નો ઉપયોગ કરવો. જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું આપણેે જે સ્વચ્છતા પોતાના ઘરમાં રાખે. રાખીએ છીએ ને એજ સ્વચ્છતા જાહેર સ્થળો એ પણ રાખવી જોઈએ.
એકદમ સાચી વાત છે તમારે આપણા ઘરની સાથે સાથે પોતાની સ્વચ્છ પણ રાખવું જોઈએ. અને આપણે ભારતની સંસ્કૃતિને પણ જાળવવું જોઈએ ત્યાં કચરો ન ફેંક જોઈએ ઘણા બધા લોકો એવું કરે છે કે ક ફરવા જતા હોય. ને ત્યાં જ પાણી પી ને બોટલ ફેંકી દે છે. પછી જ્યુસ પૈને એનો ગ્લાસ પેકી દે છે. કે આપણે ખાધા પછી પ્લેટ વેટ ફેંકી દઈ છે પ્લાસ્ટિકની થેલી ફેંકી દે છે. તો એવું ના કરવું જોઈએ આપણે જે પણ ભારતની સંસ્કૃતિ છે એને જાળવવી જોઈએ.
હા ઈજ ને અને આ પ્લાસ્ટિક ફેંકવાથી અને પ્લાસ્ટિક ના અંદર જે બધું. ખાવાની વસ્તુ હોય આપડે ક્યાંય પણ ફેંકીએ તો પછી ગાય. પ્લાસ્ટિકને ભી હાર વાર ખાઈ જાય છે. તો એના લીધે ગાયોને પણ કેટલો પ્રોબ્લમ આવે છે કોઈ સમજતું નથી તો આપડે. અ અ અ જે. પ્લાસ્ટિકની બેગ છે એ અલગ જગ્યા એ રાખીને અને એમાં જે ખાવાની વસ્તુ તો જે અલગ જગ્યાએ રાખે તો ગાયોને પણ તે થોડુંકમ એ એની એ બીમારીઓ ઓછી થાય.
એકદમ સાચી વાત છે.
સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં પણ તે ઘણી બીમારીઓનું મુખ્ય કારણ ગંદગી છે. જો આસપાસ ગંદગી હશે તો મચ્છર વધશે માખીઓ વધશે અને ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઇડ કોલેરા અને ડાયરિયા જેવો જેવા. રોગો ફેલાય શકે છે પરંતુ જો આપણે સ્વચ્છતા જાળવશું તો આમાંથી ઘણા રોગોથી બચી શકશું સ્વચ્છતા આપણું શરીર જ નહીં પણ મનને પણ તાજગી આપે છે
સાચી વાત છે. સ્વચ્છતા ન રાખવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે. જેમ કે તાવ. પણ થઈ જાય છે ડાયરિયા કોલેરા ટાઈફોઈડ ડેન્ગ્યુ મલેરિયા ત્વચા ના રોકકો. દાંતની સમસ્યા જેવી બીમારીઓ થઈ જાય છે સારી સ્વચ્છતાની આદતો પાડવી જોઈએ દરરોજ ના આવું જોઈએ સાબુથી હાથ ધોવા નખ કાપવા ને આ સારી રીતે ઊંઘ લેવી રોજ વ્યામ કરવો વગેરે
હા એકદમ સાચી વાત છે હાથ ધોવાનું પણ ખુબ જ મહત્વ છે વિશ્વના ડોક્ટરો કહે છે કે સાબુ થી હાથ ધોવાની આદત ઘણા ચેપી રોગો અટકાવવામાં આ મદદ કરે છે ખાસ કરીને ભોજન પેલા શૌચાલય પછી બહાર થી ઘરે આવ્યા પછી અને રસોઈ બનાવવા પેલા હાથ જરૂર ધોવા જોઈએ આ એક નાની આદત છે પરંતુ ખુબ મોટો ફાયદો આપણને આપે છે શુદ્ધ પાણી અને સ્વચ્છ ખોરાક હા શુદ્ધ પાણી અને સ્વચ્છ ખોરાકની પણ ખૂબ જ જરૂર છે કે સ્વચ્છ માત્ર બહારની નથી આપણે જે પાણી પીએ છીએ અને જે ખોરાક ખાઈએ છીએ તે પણ સ્વચ્છ હોવ જોઈએ હંમેશા શુદ્ધ પાણી પીવું ઢાકેલા ખોરાક જ લેવો બહારનું સ્વ સ્વચ્છ અસ્વચ્છ ખાવાનું ટાળવું ફળ અને શાકભાજી સારી રીતે ધોઈને જ ખાવા આ આદતો આપણને સ્વસ્થ રાખે છે
એકદમ સાચી વાત છે તમારી સ્વચ્છતા અને પર્યાવરણ જયારે આપણે કચરો યોગ્ય જગ્યાએ નાખીએ છીએ પ્લાસ્ટિકનોો ઓછો ઉપયોગ કરીએ છીએ અને વૃક્ષો વાવીએ છીએ ત્યારે માત્ર આપનું સ્વાસ્થ્ય જ નહીિ પરંતુ પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે સ્વચ્છ ભારતનોો સંદેશ દેશને સ્વચ્છ બનાવવાની શરૂઆત આપને પોતાના ઘરથી જ થાય છે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને સ્વચ્છતા રાખશે તો આખું ગામ શહેર દેશ સ્વચ્છ બની શકે છે
હા ઈજ ને એકદમ એકદમ અ સ્વચ્છતા ની સાથે સાથે મેઈન કામ શિસ્ત પણ કરે છે કે સ્વચ્છતા એક દિવસનુંું કામ નથી તે જીવનભરની સારી આદત છે જે વ્યક્તિ શિસ્તબદ્ધ હોય છે તે સ્વચ્છતા પણ જાળવે છે સમયસર સફાઈ કરવી પોતાની વસ્તુઓ વ્યવસ્થિત રાખવી કચરો યોગ્ય જગ્યાએ નાખવો આ બધી શિસ્ત ની નિશાની છે
સાચી વાત છે એકદમ આપણે રોજિંદા જીવનમાં પણ જીવનમાં પણ એકદમ સરળ ઉદાહરણો છે કે ઘણી વખત આપને ચોકલેટ ખાઈ ને તેનું રેપરખ ફેકી દઈએ છીએ પરંતુ જો તેને ડસ્ટબિનમાં નાખીએ તો આસપાસની જગ્યા પણ એકદમ સ્વચ્છ રહે છે બહારથી ઘરે આવ્યા પછી ઘણા લોકો સીધા જમવા બેસી જાય છે તે પહેલા તમે હાથ પગ ધોવા જોઈએ જેથી તમારા જ જીવાણુઓ છે શરીરમાં. જે હાથમાં તમારે કીટાણુ જીવાણું. છે એ શરીરમાં જતા અટકી જાય છે. અને ઘરમાં પાણી ભરાયેલા વાસણ લાંબા સમય સુધી રાખવાથી મચ્છરો વધે છે તેથી ઘણી બધી બીમારીઓ ફેલાય છે તો તમે વાસણોમાં લાંબા સમય સુધી પાણી ન ભરી રાખવું પાણીને ચેન્જ કરતા રહેવું જોઈએ
હા એ તો મેં એકદમ સાચું કીધું છે ચાલો, મને તમારી સાથે આ ટોપિક ઉપર વાત કરીને ઘણું સારું લાગ્યું અને મન પણ એકદમ ફ્રેશ ફ્રેશ લાગવા માંડ્યું.
હા, મને પણ તમારી સાથે વાત કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.
ચાલો, જય શ્રી કૃષ્ણ.